શ્રી કૃષ્ણ, બસ મજા હો તમે કેમ છો?
હા બસ મજા તો આજનો ટોપિક છે. ઇમ્પોર્ટન્સ ઓફ હોબીસ એટલે શોખ નું મહત્વ એમ જીવનમાં માત્ હા જીવનમાં માત્ર અ અભ્યાસ, નોકરી કે પછી કામ જ બધું નથી એમ દરેક વ્યક્તિ ને એવું કઈક કામ ગમે છે, કે જેથી તેને જેનાથી તને એમ ખુશી ખુશી મળે છે, એમ આ ગમતી પ્રવૃતિને આપણેે શોખ કહીએ છીએ શોખ આપડા જીવનને આનંદમય અને સંતુલિત બનાવે છે.
હા બરાબર છે, શોખ વગરનું જીવન તો સાવ નિરસ બની જાય. એટલે. આપણને સોખ તો હોવા જ જોઈએ અને દરેક વ્યક્તિને કોઈ ને કોઈ શોખ તો હોય જ છે, પણ ઘણી વ ખત લોકો અ જો વધારે પડતો એનો ઉપયોગ કરે તો એ સારું ન થી પણ બો ઇમ્પોર્ટન્ટ છે, આપણેે આપણે જીવનને આનંદમય બનાવી શક કીયે હોબીસથી અ જો એમાંય આ આપણે આપણો જે પણ શોખ હોય એને જો આપણે એ એના ઉપર જો આપડે કામ કરીએ. તો એ વ્યક્તિ બો સફળ થઈ જાય છે. અને એને એનું જીવન પણ બો ખુશ ને આપણે ખુશ રહીએ મતલબમાં
હા શોક એટલે એવી પ્રવૃતિ કે જે આપણને પોતા આ પોતાના આનંદ અને સંતોષ માટે કરીએ છીએ. જેમ કે ઘણાના શોખ હોય કે પુસ્તકો વાંચવા પછી ડ્રોઈંગ કરવું પછી ગીત સાંભળવા ગીત ગાવું પછી નૃત્ય કરવું રમ રમત રમવી કા પછી બાગકામ કરવું ફોટોગ્રાફી કરવી રસોઈ બનાવવી રસોઈ બનાવી ઈ શોખ આમ કેવાય ને બોવ સારો કેવાય કે રસોઈ આપને આવડી ભી જાય બધાય ના ઘરે રસોઈ કરવાની જ હોય તો જો ઈ આવડતી હોય આપણને તો એનાથી કેટલા ફાયદા થાય આપણને એટલે રસોઈ બનાવવી પછી લેખન કરવું કા લખવું અથવા નવી ભાષા શીખવી દરેક વ્યક્તિ નો શોખ અલગ હોય છે, અને દરેક શોખના પોતાનું મહત્વ હોય છે.
હા સાચી વાત છે, એમાંય જે આ રસોઈની વાત કરી ને એ મને બો ગયમું. કાણકે રસોઈ છે, એ જો એ આપડે બનાવીએ તો એક તો પેલા તો આપડે ભૂખ્યાજ ના રહીએ. એ એક જરૂરી છે ગમે ત્યારે આપડે કોઈ પણ એકલા હોય કે ચાલો કો કામ માટેથી બારથી આવ્યા ઘરે તો રસોઈ બનાવતા આવ ડતી હોય તો આપણે પેલા આપણે રસોઈ બનાવીને આપણે જમી લઈએ. અને એકર જમીય તો જ આપને બાકીના બધા કામમાં આપને મજા આવે. એટલે જો રસોઈને આનંદથી બનાવીએ તો કેવું આપડે તો એન્જોય કરીએ જમવામાં અને બધાને પણ એન્જોય કરાવીએ આપણે.
હા!
અને વાંચવાનો શોખ પણ બહુ સારો કેમ કે જો બધા ઘણું બધું નોલેજ મળે એનાથી. અ જાત જાતના પુસ્તકો લાઈબ્રેરીમાં જઈને વાંચવા અથવા તો ઘરે બુક્સ પ હવે તો આપણે મોબાઈલ પર પણ એ બુક્સ બધી વાંચી શકીએ છીએ. તો એ શોખ હોય તો આપણને ઘણી બધી જાણકારી મળે. આપણને કે ભાઈ હા ચાલો હા કોઈ પણ આપણને શોખ હોય તો આપણેે બધું આપડે ઘરે આપણે ઘરે ન્યુઝપેપર આવતું હોય એમાં જે બધી પૂર્તિઓ આવે તે પણ આપણે વાંચી શકીએ. અને એ વાંચીએ તો જો સહિયરજ છે તો એમાંથી ઘણું બધું આપડ ને આપણા ઘર માટેનું જ ઘણું બધું જાણવાનું મળી જાય.
ઝડપી અને વ્યસ્ત જીવનમાં લોકો ઘણી વાર આમ સ્ટ્રેસ સ્ટ્રેસ આવી જાય છે લોકો ના જીવનમાં અભ્યાસ, પરીક્ષાઓ, નોકરી અને જવાબદારીઓ ના કારણે મન પણ મન પણ આમ બે રહી છે, આવી સ્થિતિમાં શોખ આપણને માનસિક શાંતિ આપે છે કે એ આપડે આપડા શોખ નું આપને જે ગમે આપડે કરીએ ને તો એનાથી આમ આપડે રિલેક્સ પણ થઈ જાય અને માઇન્ડ એ ડાયવર્ટ થઈ જાય છે, જયારે આપણે આપડા મનગમતા કામમાં સમય પસાર કરીય છીએ ત્યારે થાક દૂર થાય છે, અને મન ખુશ થઈ જાય છે એમ.
હા સાચી વાત છે. જે આપણે ઘરેને ઘરે જે લોકો જે કામ કરતા હોય રોજનું રોજ એ એના કામથી એ શું થઈ જાય કે એનાથી એને સ્ટ્રેસ થાય અથવા તો એ કામ એકને એક કામ કરી કરી આપણે કંટાળી જઈએ. તો જો આપણેે એ કામ છોડીને થોડી વાર આપણું શોખનું જે હોય શોખ માટેનું જે આપણને ગમતું હોય તે વસ્તુ કરીએ. તો એનાથી આખું મન પ્રફુલ્લિત બની જાય, ને પછી એને પોતાનું જે બીજું રોજનું કામ કરવાનું હોય ને એમાં પણ એને થોડોક આનંદ આવે. તો આપણેે જો બધા લોકો અત્યારે ફરવાનો શોખ મોટા ભાગના લોકોને હોય છે. તો વીકેન્ડમાં બધા શું સોમથી શનિવાર સુધી અ પોત પોતાના ઓફિસ મા છે, અ બાળકો એની સ્કૂલમાં એનું પોતાનામાં વ્યસ્ત હો હોય કોલેજ હોય તો એના કોલેજમાં વ્યસ્ત હોય, ગૃહિણીઓ હોય તો કામ કરવામાં વ્યસ્ત હોય, તો એક વીકેન્ડમાં જો શનિવાર કે રવિવાર એક દિવસ જો આપણે દરિયા કિનારે છે, કે કોઈ મંદિરે છે, કે એમ ફરી આવીએ તો એકદમ આપણે પ્રફુલ્લિત થઈ જાય. અને ત્યાર પછી ના પાછું એક અઠવાડિયું કેવું કે આપડે એને કહીએ ને કે રિચાર્જ થઈ જાય એન જેવું થઈ જાય અને આપણે પાછા સર પાછ તો આપણું કામ સરળતાથી કરી શકીએ.
હા શોક આપડામાં નવી કુશળતા વિકાસવે છે કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિને લેખક નો શોખ હોય તો તે સારો લેખ લેખક બની શકે છે પછી કોઈને ચિત્રકાર નો શોખ હોય તો તે ઉત્તમ ચિત્રકાર બની શકે છે સંગીત નો શોખ હોય વ્યક્તિને ગાયક અથવા સંગીતકાર બનાવી શકે છે ઘણી વખત એક સામાન્ય શોક જ ભવિષ્યમાં સફળ સફળ કાર સફળ કાર્યનું બને છે એમ શોખ આત્મવિશ્વાસ પણ વધારે છે અને જયારે આપણને કોઈ નવી વસ્તુ શીખીએ છીએ અને તેના તેમાં સફળતા મેળવીએ છીએ ત્યારે આપણને આત્મવિશ્વાસ પણ વધે છે એમ અ શોખ આપણને સરર્જનક બનાવે છે અને નવી રીતે વિચારવાની પ્રેરણા પણ આપણને આપે છે એમ એટલે શોખ આમ એક કેવાય રે કે કોઈ રીતે એ આપણે નુકસાન નથી કરતું એમ આપડે કરીએ તો પણ ચાલે અને નો ય તો પણ ચાલે એમ બાકીનું રોજ ન જીવન તો આપણું હાલ જ છે અગર આપડ ન કરીએ તો અને કરીએ તો આપને એમાંથી નવી નવી વસ્તુ જાણવા મળે છે એમ
હા એજ એજ સુખ હોવો જ જોઈએ અને એ આપણા સુખ આપણે મારી નહી નાખવાનું આપડે કઈને મન મારી નહી નાખવાનું આપણે શોખ પ્રમાણે આપડો જે શોખ હોય એ આપણેે કરી જ લેવાના અને એ જો કરશુ તો જ આપને નવી ઉર્જા મળે અને આપણેે બીજા કાર્ય સરળતાથી કરી શકીએ
હા આજના સમયમાં ઘણા લોકો પોતાના શોખ દ્વારા આવક પણ મેળવે છે જેમકે યુટ્યુબ ઉપ વિડીિયો બનાવવો પછી ફોટોગ્રાફી કરવી હસ્તકલા કરવી બ્લોગ બનાવા બ્લોગ લખવા વેચવું અથવા ઓનલાઈન શિક્ષણ આપવું એટલે શોખ માત્ર આનંદ નથી પણ રોજગાર નો સાધન પણ બની શકે છે. ઈ તમારી ઉપર હોય. કે તમારે શોખ ને ખાલી આનંદ માટે લેવું છે. કે પછી એનાથી. તમે તમારું કરિયર પણ બનાવી શકો એમ પણ શોખ ના અર્થ એ નથી કે આપણને આપણા મુખ્ય કર્તવ્યો ભૂલી જઈએ એમ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ. સૌથી મહત્વનું છે. શોખ અને જવાબદારીઓ વચ્ચે તુલન જાળવ પણ ખૂબ જરૂરી છે. એમ સમય ન યોગ્ય આ આયોજન કરીને બંને નો પૂરતો સમય આપવો જોઈએ એમ એનાથી વધારે સારું રઈ કે ભાઈ આપણું. કામ પણ થઈ જાય અને આપને જે શોખ છે. ઈ પણ થઈ જાય તો એનાથી આપણે ખુશ પણ રહીએ એમ
જે આજે રીલ્સ બનાવવાનું ને એ તો કેવું કે આજના આજના યંગ જનરેશન બહુ ગમે છે. એવું બધું તો એ સારું છે. ને એક એને એ શોખ પણ પૂરો થાય છે. અને પૈસા પણ છે. એવી જ રીતે ફોટોગ્રાફીમાં એવું થાય છે. બધાને શોખ પણ એટલો હોય છે. અને એને કમાવાનો એક એ સાધન પણ બની જાય છે. છે. તો એમાં તો એને ડબલ આમ કેવું કે બંને રીતે એને ફાયદો થઈ જાય છે. તો એ શોખ તો બહુ જરૂરી છે. અને એ આપણે અંદરથી અને બહાર થી આપણે ખીલ ખીલે જે આપડે કહીએ ને કે વ્યક્તિત્વ ખીલે છે. એને લીધે.
એક સારી વાત એ પણ છે. કે શોખ આપણને મોબાઈલ અને સોશિયલ મીડિયા અતિશય થી ઉપયોગી આપણને દૂર રાખે છે. એમ જો આપડે ખાલી સમયમાં કોઈ સારો શોખ અપનાવીએ તો સમય નો સદુપયોગ. ઉપયોગ પણ થાય છે, અને જીવન વધુ અર્થપૂર્ણ બને છે એમ. દરેક વ્યક્તિ એ પોતાના રસ અને ક્ષમતા મુજબ કોઈ ને કોઈ સારો શોખ જરૂર વિકાસ છે એમ, કારણ કે શોખ આપણને માત્ર ખુશી જ નથી. આપતું, પરંતુ જીવનનો નવી દિશા પણ આપે છે એમ. એક એક કેહેવાય ને સુંદર કહેવત છે કે જે વ્યક્તિ પાસે સારો શોખ હોય છે તેનું જીવન વધુ આનંદમય અને સફળ બને છે એમ.
હમ સાચી વાત છે, એ એનું જ અમારે અહીંયા એક ઉદાહરણ છે કે ભાઈ ભલે એને. બસ કેવું હતું કે એ ના આંખ એટલે નેત્રહીન હતા, આંખ નોતી એ ભાઈ ભાઈને. દેખાતું નહોતું પણ એને છે ને આ બહુ શોખ હતો સંગીતનો. તો એ એમાં એને એટલું બધું સરસ થી એને હાર્મોનિયમ નેું વગાડતાં આવડતું હતું, અને પછી એ એમાં એને શોખમાં એને એમાંને એમાં પછી એને શું કર્યું કે, એ આ બધું શીખો હોય ને સંગીત ને એવું બધું, એને જોઈન કર્યું. અને પછી એમાંથી એટલા બધા આગળ તો અત્યારે તો એ મોટા આ સંગીત બની ગયા છે, એટલે આ શોખ હા જે એને, આખો નથી છતાં પણ. એટલે આ શોખ વસ્તુ એવી છે કે તમને સાવ. નીચેથી બહુ ઉપર લઈ જાય છે.
હા. ચાલો તમારી સાથે વાત કરવામાં મજા આવી. આજના ટોપિકમાં ઘણું જાણવા પણ મળ્યું મને.
હા હા હા સરસ સરસ ચાલો. ચાલો ફરી પાછા મળીએ બરોબર છે, જય શ્રી કૃષ્ણ હા હા ઓકે ઓકે. ઓકે બાય.